હેલો હમ્મ.
હમ્મ એટલે એને તૈયારી ચાલુ કરી કીધું એમ.
એવું છે એમ?
અને વેબ સંકોલનો એક કોર્સ લીધો છે હા. કેમ ત્રણ હજારમાં ગૈમ કોક થતો હતો.
ઓહો તો તો હારું લખાયું શીમાક આઈ એને તો હાથ રું રે હે શી આવે એટલે કોણ સુવિધા. હ.
આપડા જેવું ની. આપડે જેમ વિચારી કોર્સ એવી રીતના ના લઈ લેય કોઈ ની ની લાજ લાજા ભણાય ભણાયને કોઈ ની એન
પણને કો ફરક ના પડે એવું એટલે જાવ.
હા એટલે ઘરનું આપડે વિચાર કોડયો થવાનુ ની તો એમને એમ લઈ લે.
આ બલો
અરે ના ના બરોબર હે લેવો લેવું પડે તમાર આખું ભણવું હોય તો કોર્સ લેવો પડે કોઈ ની. એ એવું એ નહીં એવું નહીં કેમ ઘરના પૈસા જરાક આય એના હારુ આમા જામા એવું નહીં.
ના ના પન તારામ તો પેલું આપડે જોએ કે માર
હા આ એજ ને તમે એ કે પિસીટી હોય નઈ લઈ ફરો કોઈ કોમનુ નહીં.
હા પેલું જ જોવા કે યાર તારા ત્યાં.
હમ્મ.
હ હા ઈધ ન કોમ બીજું તો બ
એ તો પેલા ડૂમની મેં પૂછું શી તૈયારી ચાલે તારે હાલ શું કરે તું?
હ હ બરોબર.
એટલે કે મારે તો પેલું શું કે ગણિત ની રીજનિંગ કરવું છું.
હમ.
બીજું હાલ તો કઈ કરતો એટલે કે જે મેન તો બીજું છે તારે.
એવું બધું કરવું પડે એકલું.
રીજનેબલ વેતે વધારશો કે
હા હા.
અને બધી પબ્લિક ગણી ની કરે.
પણ એમ તો હાતે બીજું છૂટી દઈ દે અમે બધા આવા જોઈએ કેમ.
ત ગણી જમે ખારા ગાવ બીજું. તું તઈ યાર ઘરખું જઈ રહયુ. તો ભાઈ.
બધી હાથે ઉપડે એક વાટ ઉપર. કછુ ના આવે વીહ મળે કદાચ એક માહે હે વી ગુનવટ બી મળે જેટલા બીજા મળે.
જેટલા મળે નહી આમાં અમે રેવાનું. ગવર્મેન્ટની તેયારી કરતા કાર.
એ તો એવું જો હોય ને?
તમે બધી રીતે ના શકશો પણ તમારી એકાતો વિષય. થોડો કજ જતો કરવો જ પડે કોઈ પણ વસ્તુ
હમ સાચી વાત હૈ.
ભઈ તમ થોડા તમ માથે થઈ ગયા.
હમ હમ.
હમ.
હ એવ વિષ તારી ત. એટલે લઈ લી ખ
હા એટલે એલે કોર્સ થી ગાઈડલાઈ સારું મળે બીજું કોઈ તમારે શું કરવું શું ના તમે કેટલું વાંચવુ કેટલું ના વાંચવુ કંઈ રીતે વાંચવુ બધું ખબર પડે.
હમ એ
અલ્યા આવી એક ઈગજાપલ વાળા તો તો જોવે.
છે, હૌથી મોટો પ્લેટ.
છી વાત છે, વથંકુલ બીડું હતું, થોડું હે હિ હારું જુજું નામ હતું તું એવું કોક હતું
તે એચ કી પાઠશાલા હશે.
આ એ પીખા છે, ખરીદી ને પેલું કરે ભાઈ.